એ કમપ્લીટ
હું તો તમને કોલ કરતો પણ ઘડી ઘડી કોલ કપાઈ જતો હતો. એમાં બે કોલ તો બગડી પણ ગયા.
હા એ તો વાત સાચી.
હા તો હવે આજે આપડણે ફૂડ ડિલિવરી વિશે વાત કરીએે કારણ કે ફૂડ ડડીલિવરી એપ્સ કેટલી બધી વધી ગઈ છે આ આજના પ્રમાણ આજે તો યુગમાં.
હા એ તો વાત સાચી છે ને કે અતારે એનો જ જમાનો છે કે બધા એને ઓનલાઈન અરધી જા પણ હો ને વસ્તુ મંગાવતા હોય છે ઓનલાઈન. તો બઉુ સારું હ કે ભાઈ ખાલી એક જનું ખાવાનું બનાવું એના કરતાં બહાર થી મંગાવી દેવ સારું.
હા એ વાત તો છેજ અને હું તો આવી રીતે હજુ બધી એક વાર ઉપયોગ નથી કર્યો ફૂડ ડિલિવરી એપ્લિકેશનનો. જેમ કે ફૂડ ડિલિવરી એપ્લિકેશન મને ઘણી બધી ખબર છે જેમ કે ઝમેટો છે, સ્વિગી છે, પછી બ્લેન્કેટ છે પછી આ ડોમિનોસ છે, માર્ટિનોસ છે આ બધાની પોતાની ફૂડ ડિલિવરી એપ્લિકેશનો પણ છે મતલબ તો એક વાર ઉપયોગ નથી કર મેં પણ એવું સાંભળ્યું છે કે આપડે જે હોય છે ને એ એના કરતા સસ્તામાં મળે છે ત્યાં જઈને આપડે જે કોઈ પણ વસ્તુ ખરીદીએ ને એના કરતા સસ્ તમે એપ્લિકેશન ઉપર મળી જતી હોય છે. તો એ વાત ખરેખર સાચી છે તમને ખબર છે કે નહીં?
હા એ તો વાત સાચી જ છે. ભાવ પણણ ઓછો થતો ને અમુક શું ખબર હ કેનો ઓફર પણ આપતા હોય અગસ્ મેગી વાળા છે. તે શું કરે કે અમુક જો તમે મહિનાની અંદર વધારે જો તમે મંગાવેલું હોય ને આમ એટલે મે અને સ્વીગી માંથી કે એનામાંથી પછી ઓફર આપે કે તમારેને પાંચ કે છો જે ડાયડો હોય ને એ એ તમને મફત આપી છે મફત એટલે એ જે તમારે ખાવાના કે જે મજા પણ જે ડેલવરી ચાર્જીસ હોય ને એ મફત આવું પણ થતું એટલે આમ બધો ફાયદો થાય પછી એને જો ફાયદો હોય ઈચ્છા થઈ કે મારથી ખાવાન મ મગાવું હોય તો આપડે જઈએ એ ઉંમરથી આપડે વસ્તુ નહી કે આપડે જે નવરા હોય તો ઉમર જેને નાહી આવીયે મતલબ સોબ ઉપર દે આગે એક દુકાન છે, બહુ સરકારી બરાબર તો માવચાનું આનામ બતાવતું છે, યોગી ની અંદર પણ ને આપડે જો હું જઈએ તો આપડ આપ આમ પણ બગડે અમુક આપડે હાજર હોઈએ ના હોઈએ કે બહાર ગયા હોઈએ તો બહારથી આઈએ ત્યારે જે વસ્તુ હોય ને હમ લાયે મોડું થઇ જાય મતલબ આમ બધું મારવા આમ અને જો સી ગીમ થી કે એને મંગાય ફાટલેને આઈ જાય
હા એ વાત તમારી સાચી પણ હે ને એમાં વચ્ચે મેં જોયું છું જો જોયું ની પણ સાંભળ્યું તું કે ને આવી રીતે ડોમિનોસ નું સાંભળ્યું હતું તો એમાં કેવું હતું કે ડોમિનોસમાં એ આમાં જીજાજી છે, ને તો જીજાજી એ ડોમિનોઝમાં ઓર્ડર કર્યો બરોબર તો એમને ઓર્ડર પ્રમાણે પીઝા આવી ગયો ને તો એમને ચાક ખાધો અને પછી એક વાર એમની બ્રા ચમા જઈને ખાધો તો એમને એમ કીધું કે ક્વોલિટીમાં ઘણો બધો ફરક હતો
કોલ ટીમાં કેમ ફરક હોય ખબર એને એવું પણ તુ હોય કે હેને તો એને એવું નથી હોતું કે એની શોપ માંથી જયરામ વસ્તુ માગા આવે કે મે મારા એરિયા એક પણ હેને વેગીની અવકાન નથી બરાબર પણ એને કોઈ પણ ઘરે કોઈને અમુક બિઝનેસ કરતા હોય એવી રીતે ધારો કે હું જ છું બરાબર હમ
પણ ના હા એ વાત તમારી તમારી વાત સાચી તો એ તો એપ જ એવી રીતે વર્ક કરતી હોય છે, કે કોઈ પણ એમને તો સ્વિગીમાં કેવું હોય કે અંદર બધા ફૂડ સ્ટોલ નાખેલા હોય બરોબર અને એમાં આવતું હોય કે તમારે આ ઓર્ડર આયો તો તમારે ઓર્ડર એક્સેપ્ટ કરો છો તો તમે ઓર્ડર એક્સેપ્ટ કરો ને એટલે પછી એ દુકાન માંથી આપડો ઓર્ડર આવે એવું સ્વિગીમાં હોય છે, પણ આજે મેં ડોમિનોઝની વાત કરી ને તો એમાં તો એની બ્રાચમાંથી જ આવે તો પણ આવું હતું ક્વોલિટીમાં ફર્ક હતો પેલું જે ઘરે આવે ને ખા લઈ એમ મંગાઈને ખાતું ને એ થોડક ઓછી ક્લે તી હતી અને એટલી બધી સારી નથી જેટલી પહેલામાં હતી. બ્રાન્ચમાં જઈને ત્યાં જઈને ખાધું હતું ને એનામાં
આમાં સમજી ગયો હા એટલે અમુક વખત એવું હોય ને કે મોલની અંદર થી વસ્તુ ખદેએ અને કેક આપડે અવકાન માંથી વસ્તુ ખરીદીએ કોલિટી પણ ફરક હોય છે.
હા એટલે જ ને. અને પાછું કે એમાં જોયું ને તો ડોમિનોઝની હવે અમે. માર્કેરીટા પીઝા મંગાવ્યો હતો બરોબર મેં પોતે ખાવા ગયો હતો હું ત્યાં મતલબ ત્યાંથી લઈને આયા તા ઘરે ડોમી તો ને એનો ભાવ ક્યાંક બસો ને એકોતેર રૂપિયા હતો મીડિયમ સાઈઝનો અને એને પછી ઘરે આવીને ઓફર મતલબ કે કૂપન કોડ ને એવું બધું મળતું હોય છે. પેલી વારમાં એટલે તે ઘરે આવીને જ એપ્લિકેશન ચાલુ કરીને એમજ. જોયું ને તો એ પીઝા મને એકસો એકોતેર માં પડતો હતો જોડે અંદર કોકટેલ આવી જતું હતું. એ મતલબ કે વીસ વાય જે થમ્સઅપ ની બોટલ આવે એ ર આવી જતી હતી અને પીઝા એજ સાઈઝ ન. ઈરોજ પીઝા તો એ આટલું બધો ફરક હત એકસો સિત્તેર માં જ મળી જતો. તુ તો એટલું ત્યારે બસો એકોતેર થયા મારે ત્યાં જઈને અમે ખરીદ્યુંને તો. તો ઉપરથી તારું ના કેહેવાય.
હ એ સારુજ કેવાય. હ એના એનામ ફાયદો તો થતો. શું જે આપડે એ કાર્ડ હોય આપડુ. ક્રેડિટ કાર્ડ કે જો એનાથી જો વસ્તુ મંગાવાયને તો પણ ફાયદો થતો હોય. અને ધારો કે આપડણે પટીએમ ને બધું વાપરતા હોઈયએ તો એની અંદર પણ આપને. મતલબ પેલી ઉપર નો આવયોગ. આમમું સ્વિગી કે બમ જેટલુ ડોમિનોઝસ. તેની બધી ઉપપર ન આવ દ આઠ ટકા લેસ કે. છ ટકા સાત ટકા લેશ તો આમ ફાયદો આના પણ થતો જ હોય.
હા એ તો છે જ. પણ જે ફાયદો થાય છે એની વાત વાંધો નથી પણે એને. ક્વોલિટીમાં ફરક આવે છે તો પછી આપડે મ ઓનલાઈન મંગાવું સારું નહિ ને. હવે મેં તો ઓનલાઈન મંગાવ્યું નથી ખાલી ભાવમાં ચેક કર્યું પણ જે. જીજાજી એ મંગાવ્યું હતું ને તો એ એમ કેતા હતા કે. તમને ક્વોલિટીમાં ઘણો ફેર જોવા મળશે તમે એકવાર મંગાવીને ટ્રાય કરજો એને જ પીઝા ની.
હા એ તો વા સાચી ઓટીમાં પણ ફેર આવતો હોય અમુક વાર.
પછી ઓ વચચે હવે.
કે આ પટીલર જે. એતલબ નાવે કે કામની અંદર જે હોય. ડોમિનોઝસ હોય આ તો એનામાં જ એવું હોય. બાકી એજમાંપટ પણ આવતું હોય એવું પણ થતું હોય કે ના થતું હોય.
હા એ પણ હોય શકે હવે આના રીઝન હવે આપણને ખબર નથી કાય. પણ આવી રીતે જ પછી એક વાર ને હવે કલે જ અમે હજી આના ઉપર વાત કરી હતી ને તો એમાં જીજાજીજ કેતા હતા. મને કે એને એ વચ્ચે ઓર્ડર કરી યો તો ચાનું સોનું નાસ્તાસ કરીને હતું તો એમાં એ ને કાંક નામકીન નાસ્તા વાળો છે તો એ સન જે નાસ્તા વાળો. ને કંક નામ હતું હવે મને યાદ નથી પણ એવી ને એવી કોઈ બી બીજી દુકાને હતી પણ એ એ દુકાન એની નથી અને નામમાં થોડોક જ ફેર હતો. તો જયારે. ઓર્ડર કર્યો ને તો ઓર્ડરમાં કેવું થયું કે અમે ઓર્ડર જે ફેમસ નાસ્તા નાસ્તા વાળી દુકાન હતી એમાંથી કર્યો તો. અને ઓર્ડર જે ઓડ ડિલિવરી બોયનું આપણે લોકેશન જોઈ શકીએ બરાબર તો એ લોકેશન જોયું ને તો જે દુકાનને બીજે એની કોપી ટુ કોપી ને એમ વાળી જે બીજી દુકાન હતી ને. એ બાદથી એ ઓર્ડર આવતો હતો ડિલિવર એટલે હવે આવું પણ થઈ શકેને કે નામનો ખોટો ઉપયોગ થઈ શકતો હોય કે આપડે મંગાવ્યું હોય ડોમિનોસમાંથી અને આવતું કોઈ નજીકની પીઝા બ્રાઉનમાંથી આવી જતું હતુ.
હા એવું પણ થતું જ હોય ને એ હવે આપડે શું ખબર હોય હલો.
હા એટલે એવી રતે છેતરતા જોય ને આપણને શક્ય હોય થઈ શકે ને એવું હોય.
પછી એવું મેં એક વાર સાંભળ્યું હતું એવું પણ થાય કે. મંગાઈ અમે હમણાં જધું ને જેે આવતું હોય. તો એવું પણ થતું અમુક વાર જોઈએ ને એવી કઈક સારી ક્વોલિટીની વસ્તુ હોય ને કે બહુ મોંઘી હોય કે જે એનામાં જોમીન નોઇસ કે એનામાં પાંચસો છસોની એમારપી મળતી હોય. અને એકક બજી નારીની અંદર ને એની અંદર જો ઓછા ભાર મળતી હોય ને.
હા.
સામાન હે ના. ઓર્ડર આવતા હોય એવી રીતે. તે શું કરતા હોય કે આવી રીતે નારીઓ ઉપર થી જઈને એની વસ્તુ આપી દે.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
એ જેન કસ્ટમર હોય ને એમને એે ઓછા ભાવમાં આપી દે અને પછી જે આ જે એમનું જે હોય ને પાંચસો સાતસો વા મોગી આઈટમ પીરા ભઈ બબીજાને આપી દે એટલે એમને શું પૈસા વધારે મળેન. આવું પણ ખોટું નડતા હોય એરા બધા.
હા એટલે જ ને તો આવી રીતે છેતરમાંના ધંધા થાય ને એક રીતે આપડણે જોવા જઈએ તો તાં આપણા મદદ તો હતો પછી આપડે ઓનલાઈન એપ્લિકેશનનો માંથી ખાવાનું ના મગાવું જોઈએ.
હા એ તો વાત સાચી જ છે પાછા એવું નથી હોતું કે ભાવની અંદર કે એવું હોય ઓછું હોય કે કોલેટી બહુ સારી હોય. બાકી જે દુકાનો વાળા છે બધા છે ને એમની ભામ મલે ઓછા હોય પણ એમની ક્વોલિટી સારી જ જોય. કારણ કે એમને ખબર છે કે ઓલડી બ બ બગડશે. કે આપડણે ઓછા ભાવે આપશુ ને. તો બીજી વાર કોઈ આવવાનું જ નથી ને. એટલે એ કઈ ખોટું નથી ને અત્યારે શું એ નાના નાના વ્યાપારી પણ આવી રીતે ને ફોડીન ડિલવરી નું ચાલુ કરતા હોય છે તો એ બધું સારું જ છે ખોટું નથી. પ જો આપણને ખબર ખબર હોય ને આપડ આપણી આજુબાજુમાં હોય કે આપડે ઓળખીતા હોય તો મેસુ મંગાવી જોઈએ એમના જોડે થી આવી રીતે ઓનલાઈન.
હા એ તો છે જ હવે હમણાં જ આપડે તમને ખબર હશે કે જે આપડે જોગ માયા પાર્લર છે એની બાજુ માં ખમણ હાઉસ ખુલ્યું છે ખબર છે. વાટે તે એમાં એ એવી ઓફર જ છે કે તમે જો એક કિલો થી વધારે ખમણ નો ઓર્ડર હોય ને તો તમને હોમ ડિલિવરી ફ્રી એક પોઈન્ટ પાંચ કિલોમીટર ના એરિયામાં એટલે હવે આપડે તો ઘર નજીક જ થાય. તો આપડે ફોન કરીને મંગાવી શકીએ.
હા એટલે એવી રીતે જો આપડે આસ એટલે હોય આપણી આજુબાજુમાં હોય કે આપણને ખબર છે કે આમ માણગ્યાથી વેપારી છે એમ બરાબર છે વ્યવસ્થિત છે. એનું ખાવાનું પણ સારું હોય અને જો ખરાબ પણ હોય તો આપડે એને પર્સનલી પણ આપડ કહી શકીએ છીએ તો પછી સારું કાઢી જ દે. ને બા વા આની અંદર તો આપડે કોને સમજાવીએ. આજે સ્વિગીની બધા હોય એમને.
હા એટલે જ ને કઈ કરી ના શકાય આપડે અને કા કમ્પ્લેન કરી શકેાય પણ કમ્પ્લેન કરવાથી આપણને ખબર ક્યાં ખબર કે હવે કોઈ એના ઉપર એક્શન લેવાની છે કે નથી નથી લેવાની એ બધું પણ જોવું પડે ને અને એ બધું તો પછી આપડે ક્યા ચેક કરવાના.
અને એક્શન ને બધું કરતા ના હોય કારણ કે એમને શું થવાનું એક કસ્ટમર હોય તે બોલશે. એ ને કશું એમને કશું થવાનું નઈ કારણ કે આડી મોડી કંપની હોય. આખ આ વાર્લ્ડ ને વર્લ્ડની. તેમને ખાલી એક બી કસ્ટમર રોજ ના હોય કે જે બો બો બોલતા અને પણ જે આપણો નાનો વ્યાપારીને એમને અસર થાય.
હા એટલે જ ને હવે ધાર કે આપડે બિઝનેસ શરૂ કરી હા તો ચાલ પછી વાત કરીએ એના ઉપર તો વાત ખુટશે જ નહી એટલે.
ઓકે ચલો બાય.
ચાલો બાય.